ફલ એ ગુજરાતી વાી કોલ ચલ રહી હ આપ દેરી મે
વ ગુજરાતી વાી જૈસી ચલ જાયંગી પાંચ તો ફ તેર વ આ જાય દુસરે તશના દે ગુજરાતી વાી કર સકે તુંરે પાંચો ફર તો પાંચ મોશ કરી પાંચ અંશ કે કર ગુજરાતી દુસરી વાી પાંચ મોસ કે પાંચ અંશ કોલ ત જદી કરે હે
હ મમ્મી વાલે પ ભી કર સકે તું ફ મમ્મી વાો નંબર યુજ ના હો તેરે મે મેરે મે કર લયો મે
લ કોણ જો લટ અભિષેક ના કવા હ બહદ ચમચધ થો ગલાસ લે કેલાાુ જલ્દી આપણા પાકી બરતન ખ સારું પો
હાજા
ઘરા બેરા આ વીટિયા
બિમ્પલ હાાય મ થોડસ પોચ લ કર ભ બેઠે ક કર બ જલા દ એ વા
જેમ ગવડીમ બલ તું કર લેપટોપ સહી ચાલલો ત ચાર્જિંગ
હ બે ઘંટા ચલાવે પૂરે દન મે યાદ કર તો દન કન કર્યાલો તમે દ છે ડાલ જ છે ના બેઠ દખાય કર
આપણા
હ ડિમપલ તનસો પસાને દોસો રૂપિયા દઈ સોો ર આ તોલી મે બાંધ કરતી
અમારા ઓ મારે
તમામારે એ એ ના ખામ એન બના દેગ બેટા કછ દે ના.
જ કની છૂટ છૂઠ ફીરા એ ખલને ું ઘાટમાં
છો છો કામ દેયા એક નામ હો એક આ એક
લઈ ભૂત જ માડચ
હોવે ખ કેમ નેનીક પંદ ચોડ ઓણ લજતી બરાજી ન દયા ભાલ મલો વદ
હા.. જી.. હા પણ.. જાવાનું થાય છે.
હા્
ના દે રહા..
પણ ફિર ક્યા અબ
તો
તો ગયા ભાઇ...
તો કર તો સહી.